ઓ બોલો બોલો.
હલો.
બોલો બોલો.
કેમ છો તમે?
હા બસ મજામાં તમે કેમ છો શું ચાલે છે બધું?
એકદમ મજામાં એક સમસ્યા હતીના માટે તમને ફોન કર્યો.
બોલો શું સમસ્યા થઈ ગઈ તમને એવી સમસ્યા થઈ હ અમારે જ ટેન્શન લેવા જેવું છે.
હા એજ ને આ વખતે મેં જો બાર આર્ટસમાં હતું હમણાં મે બાર પાસ કર્યું છે હમણા અમે બેંકમાં કેશિની પરીક્ષા આપવા માટે કયો કયા વિષય પર કેટલા સમયગાળો નક્કી કરવાનો એ મેં કરી શકતો નથી તો તેના માટે મારી સલાહ જોઈતી છે
તો પછી મારું માનું તો તમે પહેલા તમારું જે સનાતક કે પૂરું કર્યું છે. ત્યાં ત્યારબાદ તમે હમણાં ગ્રેજ્યુએશન તમારે પૂરું કરવું પડશે. કારણ કે તમને જો બેંકમાં જોબ જોઈ તી હોય તો તે બધી તમને બાર પાસ પરથી નહીં મળે છે તેના માટે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા પડે બી એ થી. બી એ થી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું બરાબર તમે કરવાના છો ને? .
હા હ કરવાના છે.
ત્યાર બાદ જો તમારે વધુ આગળ નહી જવું હોય આગળ બેંક ના પ્રમોશન પ્રમાણે જો ચાલવું હોય તો તમારે આગળ પોસ્ટ ગ્રેજ્યુ ના કરે તો ચાલી જાય એમાં કઈ એવું જરૂરી નથી પરંતુ જો તમારે ડાયરેક્ટ મેનેજરની પોસ્ટ ઉપર જવું હોય કે કોઈ બીજી પોસ્ટ પર જવું હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જરૂરી હોય પરંતુ તમારે તો કે કેશિયર માં જવું છે એટલે કેશિયર ના માટે એવું હોય છે કે તમારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારબાદ જે કેશિયર ભરતી આવે એમાં ફોર્મ ભરવાનું હોય છે ને તૈયારી ચાલુ રાખવાની હોય છે હવે એમાં મૂળભૂત એ કે તમારે કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું વધારે તમને નોલેજ છે એમાં કયા કયા સબ્જેક્ટ આવે તે
હા કોલેજમાં અમારે છે ને હ સંસ્કૃત આવતું છે હિન્દી આવતું છે પછી ઈકોનોમિક્સ આવતું છે પછી આવે છે ઇતિહાસ ગુજરાતી ના બધા વિષયો આવે છે તેમાં મને આપણા હિન્દીમાં વધારે રસ લાગે છે એવ મને લાગે છે પછી તો આપણે ઈકોનોમિક્સ છે સંસ્કૃત છે એમાં આગળ વધી શકાય છે પરંતુ મારા હિસાબે મને હિન્દીમાં વધુ સરળ પડશે એવું મને લાગે છે
હિન્દી માં તમારી વાત સાચી છે પરંતુ જો તમારે કેશિયર જો બનવું હોય તો તમારે મેઈન સબ્જેક્ટ તમારો ઇકોનોમિક્સ હશે તો સારું પડશે મારો અંદાજ પ્રમાણે કારણ શું કે ઈકોનોમિકસ એવી વસ્તુ છે કે તે તમારું અર્થતંત્ર બરોબર એ તમારી જી જીડીપી આવે એને મે તમે ડેટા મળે કઈ રીતે બધું ચાલતું હોય એ બધું તમને નોલેજ આપે એટલે તમારે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ એ સબ્જેક્ટ સાથે આગળ વધવાનું છે એ કમ્પ્લીટ થયું તમને ધ્યાન છે કે નથી ધ્યાન
હા બેંક ના કઈ પરીક્ષા આવે છે કયા સબ્જેક્ટ પર છે એનું મને જરાક બી ધ્યાન નથી એટલા માટે તમે જે સલાહ આપે તો તમા અમારા માટે છે સારું પડે પડશે
તો પછી તમે ધ્યાન થી સાંભળો બેકંની એક્ઝામ એવી છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લયે છે એટલે આઈબીપીએસ છે એ બધી કન્ડક્ટ કરે છે એક્ઝામ બેંક ની હવે એમાં મૂળ સબ્જેક્ટ એવા હોય છે કે રિઝનિંગ એક તો આવે એમાં રીઝનિંગ આવે પછી મેથ્સ આવે પછી ઈંગ્લિશ આવે એક ઈંગ્લિશ આવે પછી આ જી કે આવે કરંટ અફેર્સ આવે જીએસ આવે પછી કોમ્પ્યુટર નું બેઝિક નોલેજ તમને હોવું જોઈએ એટલા સબ્જેક્ટ આવતા છે એમાં તમારે જેક તમારે કહીક ડાઉટ હોય તો મને પૂછી શકો બાકી
આ જીકે તમે કીધું તેમ પ્રમાણે જીકે શું શું આવી શકે છે
વસ્તુ એ આવે એટલે બેંક ની શરૂઆત ક્યારથી થઈ ક્યાંથી થઈ કેટલા પૈસાથી થઈ ત્યાર બાદ કઈ બેંકો બધી બની એ બધી શરૂઆતનું બધું હોય છે
એટલે તમે કહેવા માંગો છો કે તમે પહેલા બેંકની સ્થાપના કઈ જગ્યા પર થઈ કયા વર્ષમાં થઈ બેંક નું શું કાર્ય છે ને એવું બધું જાણકારી તેમાં આવી શકે છે એમને
હા જીકેમાં બધું કેવું કે જ જલ નોલેજ નું હોય છે એટલે બેંકની તમને જનરલ નોલેજ હોવી જોઈએ આરબીઆઈ શું છે પછ પછી તમને અકાઉન્ટ ના ટાઈપ ખબર હોવા જોઈએ કે કયા અકાઉન્ટ આવ્યા અંદર બેંકમાં કેટલા ટાઈપ ના અઉન્ટ આવ લોન વિશે ખબર હોવી જોઈએ પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બેંકમાં એફડીઆ આવે રિકરિંગ અકાઉન્ટ ની તે બધા તમને ખબર હોય છે મતલબ બેંકની થોડીક માહિતી ખબર હોવી જોઈએ ને થોડીક બહાર ની માહિતી પણ ખબર હોવી જોઈએ એમ એમાં પછી બીજું કરંટ અફેર્સ આવે પછી રીઝનિંગ આવે મેથ્સ આવે
એના માટે એટલે આપણે બધા ઘણા બધા આંકડા જ ધ્યાનમાં રાખવા પડે છે એમ કે જેમાં કે બધા બેંગ ના આંકડાઓ આવે છે બધા જાત જાતના આંકડાઓ બધા ધ્યાનમાં લઈને આગળ વધવું પડે છે
હા વધુ પડે છે એમાં તમને તમારે એમાં મૂળ વિષય કે તમારે રીઝનિંગ ને મેથસ પાકું કરવું પડે
હા હા મેથ્સમાં આપણે એટલે પાવરફુલ હોવું જોઈએ કેમ કે બેંકના કેસરમાં આપણને મેથ્સ ની જરૂરત પડી શકે છે કેમ
હા મેથ્સની જરૂર પડી શકે છે અને જે બેંકની એક્ઝામ આવે છે તેમાં બી તમારે પાસ થ હોય તો તેમાં બી તમારે એક્ઝામ આ એક્ઝામમાં મેથસ ની જરૂર પડી શકે છે સૌથી સરળ તમારે જો કઈક બેંક ની એક્ઝામ કે એવું કઈક ક્લિયર કરવું હોય તો તમારે પહેલા આ જે છે બે મેથસ રીઝનિંગ કરંન્ટ અફેર યસ ઇંગ્લિશ કોમ્પ્યુટર ન બેઝિક આ બધા પર તમારે વધારે ફોકસ આપવો પડે રઝ વિશે તમારે જાણવું હોય તો તમને જણાવી શકું જો તમને ન્યાય ખબર હોય તો
હા હા તો કઈ નઈ મને જગ જણાવો ની
રીઝનિંગ એટલે એવી વસ્તુ કે મેન્ટલ એબિલિટી એ તમારે મગજની જે ક્ષમતા છે કે તમે કેટલું વિચારી શકો છો કે હવે માનો કે એક ક્વેશ્ચન છે કે તમારી બેંકમાં જ ક્વેશ્ચન છે કે સો રૂપિયાની વસ્તુ દસ ટકા ના વધારા થી વેચી તો વસ્તુ કેટલા ટકા નફો આપે એટલે સોના દસ ટકા કેટલા થાય દસ રૂપિયા થાય ને એટલે દસ રૂપિયા તમને નફો મળ્યો એટલે એ રીતે બધાવા ક્વેશ્ચન આવે એમ પછી એમાં બી ઘણી બધી આવે કે નંબરિંગ સિરીઝ આવે પછી પઝલ આવે પઝલ માં એવુ ને પઝનમાં એવું આવે કે તમારી ડાબી બાજુ કોણ બેસું હોય તમારી જમણી બાજુ પણ બેસું હોય ઉપર નીચે એમ કોણ બધા બેસાવે તેમાંથી છ વ્યક્તિ રે મતલબ છ માંથી હવે માનો કે એબીસીડી એફજી એચઆઈ એ રીતના હવે દીને બી ની વચ્ચે કોણ બેસું રે એવા એવા બધા ક્વેશ્ચન આવે
સીટિંગ અરેન્જ
સીટિંગ અરેન્જમેન્ટમાં એવું કે પાંચ લોકો એ છે પાંચ લોકોની વચ આજુબાજુમાં તમારે કાઉન્ટ કરવાના કે માનો એમાં કે આમ એ અને બી ને છોડીને બધા કેટલા જણા છે એ રીતના બધા કાઉન્ટ કરવાના હોય છે
બરાબર છે મને લાગે છે જી કે માં એટલા મને કઈક તકલીફ પડશે એવું લાગ તુ નથી કેમકે જીકા ના બધું મને આમ તો અડધો આવડે જ છે અડધો આપડે કય ની ઓનલાઈન જોઈ લેશું જેથી કરીને આપણને કઈ તકલીફ થાય મને લાગે નથી જી કે એમ તો મૂડ તો બધું યાદ રાખ વાનું હોય છે એટલે એ તો મને યાદ રહી જશે બીજું તો હવે બીજા સબ્જેક્ટમાં મારે મહેનત કરવી પડશે મને લાગે છે એમ તો જીકેમાં કઈ વાંધો આવશે ને જીકે માટે હું મહેનત કરી દઈશ તો એથી આગળ વધી શકાય
તમને જીકે માં તો કંઈ વાંધો આવશે જ નહી કારણ કે તમારું ઇકોનોમક્સ આવશે એટલે જી ઓલરેડી પાવરફુલ થઈ જશે પરંતુ તમે મેથ્સ રીઝનિંગ ને કરંટ અફેર્સ ઈંગ્લિશ ને કોમ્પ્યુટર આ પાંચ સબ્જેક્ટ પર તમારે મેઈન ફોકસ કરવા પડશે કારણ કે એજ તમારો પાયો છે
હા હા માને લાગે છે મારે મેથ્સમાં જે વધારે મહેનત કરવી પડશે કેમ કે મેથ્સ મારું જે કાચું છે એટલા માટે મારે મેથ્સમાં વધારે ધ્યાન આપવી પડશે જેથી કરીને મને કઈ તકલીફ પડે એવુ મને લાગે છે જેથી હું તેમાં ધ્યાન આપું તો આગળ નીકળી જઈશ મને લાગી રહ્યું છે
મેથ્સમાં તો કઈ નહી એમ તમને શોટ ટ્રીક જો આવડતી હોય ને તો બધું થાય થઈ જાય એમાં મેથ એટલે મેથ સૌથી હેલ વસ્તુ તમને જો શોર્ટ ટ્રક આવ ડે તો બધું તમારે માટે ઈઝી એ શોર્ટ ટિક તમારે શીખવું હોય ને તો યુટ્યુબ પર જવાનું જ્ઞાન લાઈવ અને એપ છે શોધી કાઢવાના મેથ ના વિડીયો કેવા હોય તે લોકો એટલી શોર્ટ ટ્રીક સમજાવે ને કે એક ક્વેશ્ચન આપણ ને ગણતા પાંચ મિનિટ થતી હોય તો તેમાં એ લોકો એક થી બે સેકન્ડમાં કરીને બતા ડાયરેક્ટ જવાબ આપણી પાસે હોય જ પરંતુ આપણને ખાલી
આપ આપડી સામે જ જવાબો છે
હા હા એ તો વાત બરાબર છે બીજું તો યુટ્યુબ તો છે પછી અમારે ધ્યાનમાં કરબી છે જે મેચ બહુ સારી રીતે ચલાવે છે અને તે મને મને લાગે છે મને સારી રીતે શીખવી શકે તે લોકો પર બી શોર્ટ ટ્રીક ની બહુ કમી નથી જેથી તે મને શીખવી તો તેના માટે હું તેના પર જઈશ અને શોર્ટકટની ટ્રીક પુછિસ તો તે મને શીખવી શકશે એવું મને લાગી રહ્યું છે
હા તો કઈ નહી એ પણ સારી વસ્તુ છે સારો જો સર તમારી જાણકારમાં હોય તો એ તમારા પર વધારે સારું ધ્યાન આપી શકશે ને તમે વધારે શીખવી શકશે એટલે એ તમારા માટે બેનિફિટ જ ગણાય છેે એમતો
હા એ વાત તો ખરી એટલે સર મને ઓળખે ઓળખતા છે એટલે મને લાગે છે કે બહુ વાંધો આવશે નહી જેથી કરીને હું સારી રીતે શીખી શકીશ અને આગળ તો નીકળી જઈશ
આગળ નીકળવાનું જ હોય છે એમાં તમે એની એક્ઝામ કેવું કે સીબીટી પ્રમાણે એક્ઝામ હોય છે સીબીટી પ્રમાણે એક્ઝામ એટલે કેવું કે સીબીટી વન સબીટી ટુ પ્રિલિમ્સને મીન્સ એનું નામ કહેવાય છે પ્રિલિમ્સ તમે ક્લિયર કર નાખો એ મેન્સની એક્ઝામ તમે આપી શકો છો મેનસ પછી તમા ડોક્યુમેન્ટ વેરફિકેશન થાય ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા એટલે તમે ડાયરેક્ટ નોકરી એ ચડી જાવ
હા એટલે કઈ વાંધો લાગશે ને ઈકોનોમિક્સ તેમ તો મને પાવરફુલ છે એટલે ઇકોનોમિક્સ અને બીજું મેથ્સ બી હું શીખી લઈશ એટલે પરીક્ષા માં તો આગળ નીકળી જઈશ એટલે બહુ વાંધો લાગે નહી
હા એ જ એ જજ એવુ છે
એમ તો કઈ નહી બીજું તો બીજું તો પરીક્ષા વિશે તો હું જાણું છું એટલે કઈ વા વાંધો આવશે નહી
સારું સારું ચાલો કઈ બીજું કઈ પ્રોબ્લેમ હોય મને કેજો
હા પાકુ પાકુ ચાલો